હલો.
હેલો હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ શું કરો છો બકા?
બસ, આ કઈ નઈ બેઠા છીએ. તમે કો.
બસ મજામાં. કર્યું ચાય નાસ્તો?
હા, ચા તો કોઈ પીતું નથી. મમ્મી જ પીવે છે, એટલે મમ્મી સાડા- ચાર પાંચ વાગતા ચા પીને ફ્રી થઈ જાય છે. બાકી તો બધા કોઈ પીતું નથી.
એ હારું કેવાઈ. ની તો આદત- -પડી જાય છે. મન તો બઉ આમ હેડેક થવા લાગે ચાય નઈ પીવું તો એવું લાગે કે લાઈફ- માં કઈ મિસિંગ મિસિંગ છે. એમાં એ ઘરની જ ચાાય જોઈએ.
ના, આપડે મમ્મી ને તમારે જેવું જ- પઇ, ના મળે એટલે મારી મમ્મી આમ કે ભાઈ ચા કેમ પઇ મમ્મી- ગુસ્સે થાય કે, ભાઈ ચા નહી આપી મને, આટલો ટાઈમ થઈ ગયો આ, તે- -એટલે હું સાડા ચાર વાગતા બનીને આપી જ દઉં છું, મમ્મી એકલા પીવા છે. કોઈ પીતું જ નથી.
હમ, હ કઉ છું ને એટલે કોઈક વખત- ના, હું ન તો એ બહારથી આઈને, દસ વાગે પણ ચાય પીવું ને એના- પછી લાગે કે ના હા, હવે આમ મિસિંગ મિસિંગ કમ્પ્લીટ થાય.
ચાનો નશો જ એટલો ગંદો છે ને-
બોઉજ, બોઉજ ખરાબ છે. મેં તો વચ્ચે છોડીતી, પણ પાછી- -ખબર કેવી રીતે આદત પડી ગઈ.
પર, એ છોડ ને મેં, હું પણ સ્ટાર્ટિંગમાં પીતી તી સ્કૂલ ટાઈમમાં- પણ, હવે તો ખાસો ટાઈમ થઈ ગયો. એક એવી છોડી એવી છોડી કે, હવે ચા પીવાની ઈચ્છા નહી થતી. હાજી, બોલો બીજું.
હમ, મેં એમ ફોન કર્યો હતો તમને કે તમે મારી છોકરી- -મસ્ત મસ્ત શેક બનાવીને પીવડાવો છો, તો, મને શીખવાડો રેસીપી- -બતાવો ગયા વખતે તમે ઓરિયોનું શેક પીવડાવ્યું તો, એને, એનાથી- -બોરવિટાનું પીધું તું, પછી મે પેલું મેંગો વાળું પીધું તું-
હાજી.
એ મને કેતી તી, કે મમ્મી દીદી મસ્ત મસ્ત શેક બનાવે છે.
અચ્છા, નહી તો તમે મતલબ પોતાના- -તારા માટે ટ્રાય કરવું છે, કે, કોઈ ગેસ્ટ માટે મતલબ? કી કરવાનું.
ના ના, આપણે તો છોકરાઓને ગમે, કે, મમ્મી દીદી થી શીખો તો ખરા મમ્મી દીદી- -શીખો તો મેમે કીધું સારું ચલો પૂછીયે દીદી ને આજે-
હા, તો તમારે કયો શેક, મતલબ કે મતલબ ઓરિયો શેક કે બોનવિટા- -મેંગો શેક કયો શેક તમે મતલબ કે- -બનાવાનું છે. તમારે તો હું એ રીતે તમને કહું.
-જો, મને તો ત્રણ સેકની રેસીપી કહેજો. એક તો ઓરિયો એને ગમ્યો તો- -કેમ કે બિસ્કીટમાં ઓરિયો જ ખાય છે, બીજું કોઈ બિસ્ટ- -નથી ખાતી. એટલે ઓરિયો સ- -તમારે ત્યાં ગમ્યો તો ને, એક મેંગો ગમ્યો તો. અને એક વખત પેલું કયું શેક પીવડાવ્યું હતું એને-
-હેડએન સીક શેક?
હા, એ કઈ કેતી તો હતી. તો મેં કીધું સારું બીજું કઈ નહી રા- એને દૂધ નથી પીતી, એટલે થોડું શેક જેવું-
હા, શેક જેવું એટલે પી લે હા જો કઈ- કરવાનું નથી જેમકે એક ઓરયો ન બિસ્કીટ નો પેકેટ લેવાનો છે એમાં કમસે રકમ ચાર કે પાંચ બિસ્કીિટ આવે છે અને એક હા. ઓકે તો તમારે શું કરવાનું ચાર બિસ્કીટ લઈ એને થોડા મતલબ કે ટુકડા ટાઈપ કરીને એક મતલબ કે તપેલી માં લેવાના છે ઠીક છે. મુકીંગ પછી તમારે સાકર નહી આવતી. ભૂરો ખાંડ કે છે જેને હા એ બે ચમચી નાખી દેવાની. અથવા ચમચી તમને જે તે લાગે કે મીઠું વધારે જોઈએ તો હા, હાજી. એટલે એમાં હું તો મોસ્ટ ઓફ બે ચમચી નાખું છું એટલે બે ચમચી એ નાખું છું. પછી એક કોફી નો પેકેટ જે સનરાઈઝ. હા હા એ સનરાઈઝ કોફી આવે છે, ને બાર બે રૂપિયા વાળો પેકેટ આવે છે. એ આખું પેકેટ નાખી દેવાનું છે, બે રૂપિયા વાળું નાનું જે પેકેટ આવતું, ને એજ નાખવાનું છે.
હ..
હાજી એ નાખીને પછી તમારે અંદર દૂધ નો જેમ કે કાચ નો ગ્લાસ? લેવાનો હોય. તો એમાં તમારે ઉપર ન થોડો ભાગ છોડીને બાકી દૂધ લઈ લેવાનો છે, ત્રણ આઈસ ના ટુકડા નાખી દેવાના છે.
હ..
હા એને બ્લેન્ડ કરી દો, હેન્ડ બ્લેન્ડ કરો અથવા તો મિક્સચરમાં કરી દો. લેન્ડ થાય એટલે તમારે શું કરવાનું છે ગ્લાસ માં થોડું હર્ષિસ તમે હા, એમાં હર્ષિસ પણ એડ કરી શકો છો, અને આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો. અગર તમારે તમારે કરવું હોઈ તો,
પીસીએ જયારે ગ્રાઇન્ડ કરીએ, એ ટાઈમે નાખવું છે. ઉપર થી ડેકોરેશન માં વું છું.
ડેકોરેશનમાં પણ હું તો મોસ્ટ ઓફ ડેકોરેશનમાં કરું છું. પણ તમારે અગર અંદર એડ કરવું હોય ને, જેમ કે તમારે આઈસક્રીમ પણ અંદર બ્લેન્ડ કરવી હોય.
હમ..
તમે કરી શકો છો. એને બ્લેન્ડ કરી ને હા થીક નેસ વધી જશે. પછી ગ્લાસમાં જયારે એને સર્વ ત્યારે તમારે થોડું ગ્લાસમાં આજુબાજુમાં થોડું હર્સીિસ નાખી દેવાનું. અને ગ્લાસમાં જયારે તમે કાઢો ઓરિયો શેક એ કાઢી ને થોડું ઇસેકરેઅમ મુકો, ને થોડું હરસિસ ને મતલબ કે ડેકોરેશન કર દો. અને લાગે તો ઓરિયો તમે જે ચાર બિસ્કીટ નાખ્યા, એમાંથી એક જે મૂકી રાખ્યો હતો, ને એ બિસ્કીટ ઉપર ટુકડા કરીને મૂકી દો, અથવા આખી આખું બિસ્કીટ ઉપર મૂકી દો. તો એ તમારું ઓરિયો શેક રેડી. અને તમે ફોટોસ પણ પાડો, તો એવું જ લાગશે કે બહાર થી ઓર્ડર કર્યો છે. મતલબ
ઓકે.. બનાવવામાં ટાઈમ નથી, એકદમ ઈઝી લાગે છે, રેસીપી મને તો એવું હતું કે પેલું મિલ્કમેડ નાખવાનું હશે, અને મિલ્ક
ના ના ના ના ના ના ના એ મિલ્ક પાાવડર નાને મિલ્ક મેડ તો જેમ કે આપડે ઓરિયો બિસ્કીટ ન કેક વગેરે કે કંઈક બનાવું, હોય ને તો એમાં વધારે યુઝ થાય છે, શેકમાં તો શું છે કે બિસ કીટ લો અથવા તમારે કોફી પણ ના તો એમાં દૂધ નાખો, ખાંડ નાખો જેટલી તમને લાગે એટલી. અને બ્લેન્ડ કરો ને શું કેવાઈ ગ્લાસ માં નાખીને સર્વ કરી દો.
મેં વચ્ચે આ કેતીતી ને કે મને મમ્મી દીદી બનાવે છે મમ્મી દીદી બનાવે છે, તો મેં યુટ્યુબ ઉપર જોયું તો એક બે વિડીયો જોઈ, એમાં તો પછી કેતાતા કે ક્રીમ નાખો. અને બીજું ક્રીમ પાવ દૂધ તો પાઉડર મિલ્ક મેડ નું બે ચમચી એટલે મેં કીધું આટલું ક્રીમ બીમ લેવા કોણ જાય? પેલા તો એક તો લેવા જવાની જ મગજ મારી હોય છે, અને લાઈએ તો આ ખુલાઈએ એટલે આખો ડબ્બો તો કામ નો નહી, એમાં તો ત્રણ ચમચી મિલ્ક ક્રીમ નાખ નાખવાનું ત્રણ ચમચી નાખવાની બાકીની ક્રીમ ને શું કરવાનું? અને ક્રીમ તો એક વખત ખોલીએ એટલે બગડી જાય. અને શેકનો આને જ શોખ છે બીજો કોઈને શેક
થયું છે જો વધારે હશે ને તો તમે જેમ કે ગરમ દૂધ મૂક્યું હોય ને આપણે ફ્રીજમાં તો એ ગરમ દૂધમાં જેમ અંદર ઉપર મલાઈ આવી જાય એ પણ તમે નાખી શકો છો. અને ઠંડુ દૂધ થેલી વાળું દૂધ પણ તમે લઈ શકો છો.
ઓકે અને પેલી મલાઈ નાખીએ તો એમાં પછી પેલું ઘી ઘી જેવું ઉપર આવે છે એવું વું નહી થાય?
એ બ્લેન્ડ થઈ જશે એટલે મતલબ આખું એક જેવું થઈ જશે મતલબ કોઈ ઘી જેવુંય નહીં લાગે અને ઉપર આમ શું કેવાય ફીણ જેવું આવે ને! તે સમજવાનું કેમ મતલબ કે રેડી થઈ ગયું છે આપણું. શેક આખું. હા.
એ મેંગો શેકમાં
મેગો શેકમાં તમારે એક મેગો લેવાનો છે. એના સહેજ ચોપ કરી લેવાનું છે એમાંથી થોડા ટુકડા સાઈડમાં મૂકી દેવાના છે.
થોડા લઈન મતલબ કે નાના ચોપ કરેલા સાઈડમાં મૂકી દેવાના છે. બાકી હા અને બાકી કી ના જે છે એમાં તમે સેજ આઈસક્રીમ નાખો, પછી દૂધ નાખો, પછી તમને લાગે કે એમાં શું કેવાય આપડે અમુક વસ્તુઓ તમને કે ડ્રાયફ્રૂટસ પણ નાખવા હોય તો તમે નાખી શકો છો, અંદર જ બ્લેન્ડ કરવા હોય તો. તો બાકી તો નાખવા હોય તો ઠીક, ના નાખવા હોય તો પણ કઈ વાંધો નથી. અને આઈસક્રીમ તો ચલો નાખવાની જ છે થોડું હર્સીસ નાખી દો. બ્લેન્ડ કરીને હા દૂધ ઠંડુ જ લેજો એમાં એમાં ઉકાળેલું દૂધ ના લેતા. એમાં દૂધ ઠંડુ લેજો થોડા બરફના ટુકડા નાખજો. અને બ્લેન્ડ કરીને થોડું ગ્લાસમાં પછી કાઢો, ત્યારે ઉપરથી તમે તૂટી ફ્રૂટી જારે મૂકો ને ગ્લાસ માં નાખો ત્યારે ઉપર આઈસક્રીમ મૂકવી હોય તો ઠીક બાકી તો ઉપર થી તમે કાજુ, બદામ, દ્રાક્ષ થી અથવા તૂટી ફ્રૂટીથી ડેકોરેશન કરી શકો છો અને જે સાઈડમાં ચોપ કરેલા મૂક્યા તા થોડા
હમ હમ
પણ ઉપર નાખી દો એટલે એનાથી થોડું ડેકોરેશન પણ સારું થાય અને ફોટો બોટો પાડવો હોય તો પાડી શકો છો.
અને છોકરાઓ પણ રાજી થઈ જાય ફટાક થી બની
હા ફટાકથી બની જાય.
અને આમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે દૂધ ઉકાળેલું નથી લેવા
ના આમ તો ઉકાળેલું લઈ શકો છો પણ એ ઉકાળેલામાં એટલું ટેસ્ટ નહી આવે.
શું થાય ઉકાળેલા દૂધ માં?
ઉકાળેલા દૂધમાં શું તમે નાખશો ને તો એમનો ટેસ્ટ નહી આવે તમને.
અને ઉકાળેલુ દૂધ ને આપણે ઠંડુ કરીને યુઝ કરીએ તો?
ઠંડુ કરીને તમે એની જ વાત કરુ જેમ કે ઠંડુ કરીને તમે ફ્રીજમાં મૂકેલો હોય ને એ નાખો ને તોય વાંધો નથી! ચાલશે જેમ કે મલાઈ વલાઈ નાખીને કરશો તો પણ ટેસ્ટ તો સારો જ આવશે. પણ જે કાચા દૂધ નો આવે છે ને એના જેવો ટેસ્ટ નહી આવે મતલબ થોડો ડિફરન્ટ થોડોક જ, હા. થોડો ઓગણીસ વીસ નો ફરક લાગશે બાકી તો પરફેક્ટ જ છે. પછી ઉપર તમારે જેમ કે ડ્રાયફ્રૂટ્સ થી ડેકોરેશન કરી શકો ચેરી થી ડેકોરેશન કરી શકો છો. પછી કાચી કેરી આવે છે ખબર છે જેમ કાચી કેરી કઈ પેલી સુકાયેલી હોય છે ને આપડે ગૌરી વ્રત માં છો છોકરીઓ ને ખવડાવીએ છીએ આપડણે
હું હું
આ મીઠી કેરી જ હોય છે પણ એને સુકાઈ ને હને એ પણ તમે ઉપર નાખીન તમે સવ કરી શકો છો એ સારું લાગે થોડું અલગ દેખાય
મેંગો આમ જેવું કે છે એને કંઈ
હા બસ એવું જ કંઈક કે છે આપડે ગોરી વ્રત માં છોકરીઓ માટે ઘરે બનાવે છે બધા
હુ હુ
હુ એવી રીતે તમે યુઝ કરી શકો છો અગર તમને લાગે કે આ રીતે સિમ્પલ કરવું છે આઈસક્રીમ નાખીન અને જે ચોપ કરેલા જે હતા એ ઉપર થી ડેકોરેશન કરી દો
હવે હું બનાઈશ આજે બરાબર ને ટ્યુશન થી આવશે એટલે હું બનાઈને મૂકી અને એક બાઉલમાં એટલે ડબ્બામાં ભરી દઈશ ને એને કહીશ કે જો દીદી એ મોકલ્યું છે એ પૂછે ને એટલે તમે કેતા નહી તો એને ખબર પડે નહી તો એ મારું એટલે ખબર પડે કે દીદી જેવું બન્યું
અચ્છા અચ્છા હા સમજી ગયા સમજી ગયા કઈ ની તમે ને તમે મને ના ખબર પડેને તો મને કોલ કરીને પૂછી લેજો કે કેવી રીતે છે શું છે બાકી તો મારા હિસાબથી તો તમને ખબર પડી જ ગઈ હશે
હા મતલબ મને એ વધારે સારું લાગ્યું કે બહાર થી કઈ લાવવા જેવું નથી ઓરિયો ઘરમાં જ છે દૂધ ઘર માં જ છે ફૂટી ઘરમાં જ છે અને હર્ષિકા પણ ઘરમાં જ છે બસ હું એવું છું તો મારા દિમાગમાં કે આપણે પેલું પાવડર ને ક્રીમ ને બધ ધૂ નાખવાનું હોય એટલે બઉ
એ બધાથી તો હા એ બધા થી તો શું ખબર હ આ મોદક ના લાડુ બનાવતા. બતાવતા પેલા વચ્ચે ગણપતિ ચતુર્થી માં બતાડે છે ઓરિયો બિસ્કીિટ ના. એમાં અમુક લોકો લોકો આ બધું એડ કરે છે મિલ્ક પાવડર છે પછી બધું મતલબ કી કેવાય આપડે મિલ્ક ક્રીમ આવે છે એ બધું એડ કરે છે. પણ કોઈ મતલબ નથી આ બધું. આ તો આપડે ચલો શેક છે તો શેકમાં તો નોર્મલી જો અગર ક્રીમ પણ યુઝ કરવી છે તો દૂધ ઉપ ઉકાળેલું હોય ગરમ હોય તો એ ઠંડુ કરવા મૂકે તો મલાઈ આવી જ જાય છે ઉપર. એ તમે એડ કરી લો અગર તમને લાગે કે ના ભાઈ ચલો લાવ. પણ શેકમાં મા મોસ્ટ ઓફ
ઓ બરાબર છે આ કે આપણે આઈસક્રીમ લઈ લઈએ તો ટેસ્ટ પણ
હા તમે હા એમાં અગર મલાઈ લેશોને શેકમાં હા. અગર ઓરિયો બિસ્કીિટમાં તમે મલાઈ લેશો તો થોડું સારું ના પણ લાગે. એના કરતા તમે આઈસક્રીમ જ યુઝ કરજો એ સારું જ લાગશે હા હા આઈસ્ક્રીમ બેસ્ટ છે.
એક પેકેટ પડ્યું પણ હોય અડધું તો વાંધો નહી યુઝ આવે અને ક્રીમ ખોલ્યા પછી કામ નથી.
કામ નથી આવતી સાચી વાત છે. હન, હન, હાજી, હાજી, હાજી કઈ વાંધો નહી. કઈ વાધો નહિ ઓકે બાય જય શ્રી કૃષ્ણ.